હા અવાજ આવે છે મારો
આવે છે આવે છે.
હા કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં, બહ દિવસ થયા મે કીધું વાતચીત નહી કરી મેં કીધું કરી લઈએ મેં કીધું તમારી જોડે
હા હા.
એવું છે એમ આજે આપડે મસ્ત એક આપડે માર જોડે મસ્ત સરસ વિષય છે સંયુક્ત પરિવાર એના પર આપડે થોડીક ચર્ચા કરીશું
અચ્છા બરોબર ચાલો કરીએ.
હા એવું જ છે, કેવા ને આમ આમ સંયુક્ત પરિવાર એટલે તમને ખબર જ જે એમાં દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન, માતા પિતા તા બાળકો બધા સાથે રહે એને જ આપડ સંયુક્ત પરિવાર કેહેવાય છે નહી?
હા એજ સાચી વાત છે, ઘરના મો ટા લોકો માર્ગદર્શન આપે એ
એ જ જ જ અને આમ કેવાય ને કે સંસ્કાર પણ આવા પરિવારમાં આમ સારી રીતે આપવામાં જ આવે છે થી જ બધા આગળના બાળકો અને યુવા પેઢી ખરીને એ સીધી રીતે આમ જીવન તેમનું જાય શકે એટલે
હા અને બાળકો માં પણ વિનમ્રતા સન્માન અને જવાબદારી એ બધું શીખે છે પછી હમ
અને ઘરના બધા જ સભસ્યો વચ્ચે પ્રેમ અને એકતા હોય તો ઘર આમ સુખમય બને છે, તેના કારણે.
હા અને એકતા ઘરની સૌથી મોટી તાકાત હોય છે
બિલકુલ સાચું કીધું અને ઘરના કામ પણ બધા વચ્ચે આમ વેંચાય છે ને તેના કારણે
હા અને કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી રતો બધા આમ હરીમળી ને કામ કરે છે
બિલકુલ બિલકુલ અને ઘરમાં આમ ખર્ચ પણ આમ જોવાય ને કે આમ યોજના પ્રમાણે જ આમ થઈ શકે છે આમ કેવાયને કે આમ બધું એકદમ કમ ટાઈમ ટુ ટાઈમ અને વ્યવસ્થિત હોય છે ખર્ચા પાણી પણ
સાચી વાત છે અને બધા સાથે મળે તો બચત પણ સારી રીતે થઈ શકે છે
બિલકુલ અને બાળકોનું ધ્યાન રાખવામાં પણ બધા મદદ કરે છે એમ કહેવાય ને કે બાદા તા તે તેમના બાળકોને એટલું બધું ધ્યાન રાખેને કે તેની વાત જ કઈક અલગ જ છે
હમ દાદા દાદી બાળકોને વાર્તા કહે અને વાર્તાઓ કહે અને સારા સંસ્કાર કારો પણ આપે છે
બિલકુલ અને તેઓ તો ઇતિહાસ અને પરંપરા વિશે પણ આમ જણાવે છે ને તેમના બાળકોને પણ
હા એજ ને આ રીતે નવું અને જૂનું બંને ગ બંને જ્ઞાન સાથે ચાલે છે
બિલકુલ બિલકુલ બિલકુલ સાચી વાત કીધી અને તહેવારો પણ આમ ઘણી ઉમંગ આમ લાવે છે ને બધા ફેમિલીને અને કેવાય ને કે બધા વચ્ચે ઘણી બધી આમ ઉમંગ અને એ બધું હોય છે
હા એજ ને તહેવારોમાં તો દિવાળી ઉત્તરાયણ હોલી અને બીજા તહેવારો બધા સા થવું જોઈએ તો કેટલો આણંદ વધી જાય છે
બિલકુલ બિલકુલ એ જ કે બધા સાથે તહેવાર ઉજવે ને તો તેની વાત જ કઈક અલગ છે અને એમાં પણ આપડે કેહેવાય ને કે રસોઈનું આમ ઘર પણ આમ ઘણું આમ જીવિત લાગે છે તેના કારણે
હા અને બધા પછી સાથે જમવાનું જમવા બે છે અને એવું કહેવાય છે ને કે કોઈ એક ટાઈમે આપડે એક સાથે જમવું જ પડે પરિવાર ના બધા સદસ્યોને
બિલકુલ સાચું તમે કીધું અને સાથે બેસીને આમ જમવાથી તો આમ સંબંધો એકદમ મજબૂત બને છે
હા એજને રોજની રોજ વાતચીત પણ થાય છે અને રોજ જે દિનચર્યા છે છે એ બોલાયા છે
બિલકુલ અને ઘરના નિર્ણય પણ આમ સાથે મળીને લેવામાં આવે છે તેના કારણે કેમ કે એકબીજા જોડે તે સંપીને રે છે અને વાત ચિત કરે છે તેનાથી આમ નિર્ણય પણ એકબીજા જોડેમ સારા લેવાય અને શું કરવું આગળ એ બધું વધારે ખબર પડે
હા અને બધા ના અભિપ્રાય નું માન રાખવો જોઈએ એમ
બિલકુલ બિલકુલ અને મોટા લોકો ન અનુભવ આમ ઘણો ઉપયોગી મદદ કરે છે
હ નાના લોકો ના વિચારો પણ મહત્વ ધરાવે છે એટલે નાના લોકોની આમ બુરા અમુક વાર સાંભળવાનું એમ
બિલકુલ બિલકુલ અને બંને વચ્ચે આમ સંતુલિત હોય તો ઘરની આમ પ્રગતિ થાય છે કહેવાય છે ને કે આજકાલના યુવા પેઢી પણ પોતાના મા બાપ ને એટલું બધું શીખવાડે છે તેનાથી એક સાથે એમનું ઘર ઊંચું આવે છે
હા સાચી વાત છે અને સમજણ બી હોવી જોઈએ ધીરજ તો ખાસ હોવી જ જોઈએ ધીરજ વગર કોઈ કામ થાય જ નહીં.
બિલકુલ સાચું કીધું હા. અને કોઈ મતભેદ થાય તો શાંતિ થી ઉકેલ શું થું જોઈએ અંદર અંદર ઝઘડો ના કરી એટલું સારું છે પોતાના ઘર માટે જ અને થાય તો પછી શાંતિથી સાંપલી ને એકબીજા જોડે પતાય દેવો જોઈએ વાતચીત કરીને
એ તો હવે ઝઘડા કરતા આમ સમજણ જ વધારે સારી કેહેવાય ઝઘડો તો શું રાખે બીજુ બધું
હા એ તો વાત છે હ તમારી કે ઘરમાં મધુર બસ આ વપરા વપરાતી હોય તો વાતાવરણ સરસ જ રે
હા એજ ને નમ્રતા દરેક સંબંધને મજબૂત બનાવે છે આમ વિનમ્રતા થી વાત કરી આમ બઉ આમ ગુસ્સા ગરમા ગરમી ના થવી જોઈએ છે આજ ભી
કોલ સાચો અને એકબીજાની મદદ કરવી એ સારી આદત છે આમ ઘરમાં કે હું તો કઉ બહાર પણ એકબીજાની આમ મદદ કરે કોકની અંજાન વ્યક્તિની પણ તો એ તે સારું છે એ પુણ્યનું જ કામ છે જોઓ
એ નાના સુખ દુઃખ ની વાતો બી થાય બંને વચ્ચે બધા વચ્ચે
બિલકુલ અને કોઈ બીમાર પડે તો બધા સંભાળ પણ રાખે છે.
હમ્મ એથી હિંમત બી કેટલી વધી જાય કે હા મા જોડે બધા છે.
બિલકુલ બિલકુલ અને બાળકો મોટા લોકોની સેવામ શીખે છે એમ કેવાય ને
હમ્મ એ જ ને સેવા તો એક બહુ મોટો ગુણ ગણાય છે. આમ સેવા તો કરવી જ જોઈએ બાળકોએ
બિલકુલ બિલકુલ અને ઘરની પરંપરા આગળ વધારે છે ને
હમ્મ અને ઘરની ઓલખ પણ બની રહે છે આથી
એજ અને સંસ્કૃતિ નું આમ વરસાઓ પણ આમ જલ્દી આમ રહે છે તેના કારણે
હા એ લોકગીત કવતો અને રીતિ રિવાજ પણ શીખવામાં આવે છે બધા આમ બુજુર્ગો એમના છોકરાઓને શીખવાડતા હોય છે.
બિલકુલ અને ઘરમાં અનુસાન પણ એટલું જ અગત્યનું છે આમ
હા સમાય નનું પાલન દરેક માટે પણ રાખ્યું હોય છે આમ તો
બિલકુલ અને બાળકોને જવાબદારી આપવામાં આવે તો તેઓ શીખે પણ છે અને અનુભવ પણ આમ મળે છે તેમને નવો
હા ને નાના નાના બાળકોને બી આમ કંઈક નાના નાના મોટા કામ કરતા રેવા જોઈએ એનાથી આમ આદત બને છે એમ સારી
બિલકુલ બિલકુલ અને સંયુક્ત પરિવારમાં સહકાર ઘણો મહત્વ છે.
હા એજ ને અને સરકાર વગર તો કોઈ કામ સંભવ જ નથી એમ.
બિલકુલ અને પ્રેમ સમાન સમજ આ ત્રણ વધારે જ આમ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કેવા ને એક સંયુક્ત પરિવારમાં તો
હા એજ ને અને આ આધાર મજબૂત હોય તો પરિવાર પણ કેટલો મજબૂત બને છે.
હા એજ કે આવી જ રીતે આમ સંયુક્ત પરિવારને આમ સમજણ પણ આ મજબૂત બનાવે છે તેના કારણે આ બધા ના લીધે
હા ચોક્કસ ચોક્કસ અને આ મજબૂત પરિવારથી તો મજબૂત સમાજ બને છે.
બિલકુલ સો અન્નાની સાચી વાત તમે કરી અને કેવાય છે ને કે ઘરમાં દરેક વ્યક્તિ પાસે કોઈ ની કોઈ તો જવાબદારી હોય જ છે જ હ
એજ ના કોઈ બજારનું કામ સાંભળી લે કોઈ ઘરની સાફ સફાઈ કરી લે કોઈ રસોઈ કરી લે કોઈ બાળકોને સંભાળે કેટલું આમ બધું હળી મળી ને કામ થાય
એને તો આપડે સંયુક્ત પરિવાર કહેવાય છે અને કહેવાય ને કે કામનું યોગ્ય વિભાજન હોય તો બધાને આમ સરળતા રહે છે.
હા કોઈ એકબીજા પર બાર ભી ના બને આમ બધું આમ વેચાઈ જાય આખી રીતે
બિલકુલ બિલકુલ અને ઘરમાં જોઓ રોજ સવારે બધા પોતપોતાના કામ સમયસર કરે તો એ વ્યવસ્થિત સારું ચાલે છે.
હા એ ને અને પછી આ નમ્રતાથી બી બોલવું જોઈએ આપડે આમ શું કેવાય મધુર વાણી બોલવી જોઈએ.
બિલકુલ બિલકુલ અને સંયુક્ત પરિવાર માં વાત કરવાની પણ આમ રીત પણ આમ સારી જ હોવી જોઈએ.
હમ એ ને નમ્રતાથી વાત કરી છેઈએ બાકી તો કઈ નઈ.
બિલકુલ હા તમે જેમ મને આગળ કીધું એજ ને બિલકુલ સાચું. મોટી વાત કરતા પણ પેલા બીજા વ્યક્તિને વાત સાંભળવીજ જોઈએ જો.
એજ ને સાંભળવાની આદત તો સૌથી મોટો ગુણ છે આમ બોલવા કરતા. સાંભળવું સો ગુણા સારું કેહેવાય.
એકદમ અને કોઈ પણ નિર્મ આમ કેવાય કે નિર્ણય. ઉતાડમાં લેવો તો ના જ જોઈએ બધા ન એ આમ કેવાય ને કે નિર્ણય. અને આમ બધાનું. જોઈએ જ કે શું ઘરવાળા કે છે ને શું કરવું છે આપડે. બધાની. મતભેડ હોય તો એ નિર્ણય ના લેવાય એટલે બધાની આમ. કેહેવાય ને કે સમજણ હોવી જ જોઈએ.
શાંતિ થી વિચારીને નિર્ણય લેવા શાંતિથી વિચારીને નિર્ણય લેવા જોઈએ આમ કઈ. ઉતાવળ માં કશું ના કરવું જોઈએ.
બિલકુલ અને બાળકોને ઘરના નાના કામ પણ આમ શીખવાજ જોઈએ.
હા એજ ને જેમ કે વસ્તુ યોગ્ય જગ્યા મૂકવી ચોપડી સંભળવી સાફ સફાઈ. સફાઈ કરવી એવું બધું લોકોની એક્ટિવિટી ચાલુ રહી. જે પ્રવૃતિઓ.
બિલકુલ અને આ આદત થી તો જવાબદારી ની ભાવના પણ ઉભી થાય છે ને.
હા પછી આગળ જતા આ ગુણો કેટલા ઉપયોગી બને છે.
બિલકુલ અને ઘરના મોટા લોકો પાસે પણ આમ ઘણું. જીવન અને જ્ઞાન હોય છે ત્યાં નાના લોકો. અને આવનારી પેઢી માટે ખુબજ આમ અગત્યનું છે.
હા પછી તેઓ કહવતો અને ઉદાહરણો થી સમજાવતા હોય છે કે આવું. કરવાનું આમ તેમમ એવું.
બિલકુલ અને દાદા દાદી તો કહાવત કે. તેનાથી આમ કેવાય ને કે બહુજ બધું શીખવામાં પણ મળે છે. આજ કલની પીડી.
જે અને નાની વાત પણ મોટી સમજણ આપી શકે છે આમ બઉ આમ એટલે.
બિલકુલ અને સંયુક્ત પરિવારમાં મહેમાનો. આવે તો બધા સાથે મળીને સ્વાગત કરે છે ખુબજ આમ સરસ છે આમ. કેવાય ને પરંપરા.
હા અને આપડામાં તો કેવાય બી છે કે મહેમાનોની આદર આપવી જોઈ. મહેમાન ભગવાન સમાન હોય છે.
બિલકુલ અને આજે આ વિષય પર મને તમારી જોડે. વાત કરીને ખુબજ આમ જ્ઞાન અને ખૂબજ આમ મજા આવી ગઈ આપડે ચો. ચોક્કસ કઈક નવા વિષય પર આપણે વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ મને બી ખૂબ આનંદ થયો તમારા જોડે વાત કરીને. મળડે મળડે.